અવાજ આવે જય શ્રી કૃષ્ણ.
હમ્મ આવે છે હો છે જય કૃષ્ણ જય કૃષ્ણ
કેમ છો? ભાઈ
મજામાં મજામાં. તું કેમ છે?
હમ્મ ભાઈ હું પણ મજામાં છું યાર. આજે વિચાર્યું કે ભાઈ તમને કોલ લગાવું અને વિચાર્યું છે કે ભાઈ આજે આપડે તહેવાર વિશે વાત કરીએ કે ભાઈ તહેવારોમાં ખુબ આનંદ આવે ખુબ મજો આવે બધા લોકો ખુશ રહીએ એના વિશે આજે વાત કરીએ
હા સરસ વિષય છે. તહેવારો તો દરેક ના જીવનમાં ખુશીઓ લઈને આવે છે. બાળ બાળકો ખુશ થઈ જાય છે.
હા હા એ તો સાચી વાત છે ભાઈ તને તહેવારોમાં તહેવારો કેમ ગમે છે ભાઈ?
તમને કેમ ગમે છે અને હા.
પરતું સૌથી વધુ એ ગમે છે કે આખો પરિવાર એકસાથ ભેગા થાય છે. બધા લોકો ખુશ ર હે છે. અલગ અલગ ભોજન ખાય છે બાળકો રમે છે.
હમ્મ તો ભાઈ સારું કીધું. હમ્મ આજ કાલ તો બધા પોતાના કામમાં વ્યસ્ત હોય ભાઈ તેવાર તહેવાર ના દિવસે જ બધા સાથે સમય પસાર કરીએ આજની તો ભાઈ તમારો બધા લોકો તો ભાઈ કામ પર કામ પર જઈએ. જ્યા જયારે તહેવારો એમને પણ છુ્ટી મળી એમનો પણ આરામ રહે. એટલે એ દિવસે ભાઈ બધા ભેગા થઈને સારી રીતે આપડે તહેવાર મનાય તેમાં અલગ જ આનંદ હોય ભાઈ બધે સાતમાં ખાય બધું જેને સાતમાં ખાય ઘણા લોકો સાતમાં ખુબ ખુશિયા બાટે તમને કઈક ફરવા જાવ તહેવારો દિવસે પોતાના ફેમિલી સાથે અલગ જ આનંદ હોય ભાઈ.
બિલકુલ બિલકુલ ના તહેવારોમાં ખાસ વાનગીઓ પણ બને છે.
હમ્મ હા એતો સાચી વાત કીધી ભાઈ તહેવારો માં તો ભાઈ અલગ અલગ વાનગીઓ બને છે, ખાસ કરી મમ્મી ભાઈ પોતાાની માટે અલગ ઘરના ફેમિલી માટે અલગ અલગ વાનગી બનાય મીઠાઈ બનાય નાસ્તા અને અલગ અલગ પ્રકારનું ભોજના ખાવા ખાવાની પણ મજા આવે છે ભાઈ અમ્મી ના હાથની.
બાળકો માટે તો તહેવારો એટલી નવી વસ્તુઓ રમતો અને મોજ મસ્તી તે અલગ- અલગ રીતે રમે છે.
હમ સાચું. મોટા લોકો પણ નવા કપડા પહેરે છે અને ઘરની સફાઈ કરે છે અને બાળકો લોકોને ભાઈ અલગ જ મજા હોય એમાં.
હા સફાઈ કરવાથી ઘર પણ સુંદર લાગે છે.
સમય મળી જાય હમ. ભ તને શું લાગે ભાઈ તહેવાર ન સૌથી મોટું હ હા. અરે તને શું લાગે તહેવારોનું સૌથી મોટું મહત્વ શું છે ભાઈ?
મારા માટે તો લોકો વચ્ચે પ્રેમ એકતા ભાઈચારાની ભાવના. વધે છે બધા લોકો સામાં તહેવારો એન્જય કરે છે. સાતમાં રમે છે સાતમાં વાત કરે છે હસે છે કેટલા સરસ રીતે તે આનંદ આવે છે.
હા એ તો ભાઈ હું પણ માનું છું ભાઈ.
હ.
ઘણા લોકો વર્ષો પછી પણ તહેવાર નો સમય માણવા આવે છે.
હમ સગા સંબંધીઓ સાથે મળીને જૂની યાદો તાજી થાય. બધા લોકો મળે છે ફેમિલી વાળા મળે છે.
હમ પણ આજ કાલ તો ભાઈ શું સોશિયલ મીડિયા પર લોકો શુભેચ્છાએ મોકલે. હોય છે તો એ બધી મળવાની મજા અલગ જ હોય છે. પેલા કરતા લોકો મળતા હોય પણ આજકાલ તો ભાઈ સોશિયલ મીડિયા થી બધું જ તમને તમારો કઈક તમારો જન્મદિન થાય તો ત્યારે તમને સોશિયલ મીડિયાથી તમને કઈ નહી તો પહેલા તો ભાઈ પહેલે જ પેલા પોતા પોતાએ ઘરે આવીને તમને વિશ કરી તમારો બર્ ડે. પણ આજકાલે તો લોકો સોશિયલ મીડિયાથી એક ફોટો મૂકીને તમે વિશ કરી દઈએ પેલામ પેલા જોવ થોડી આજકાલ હોગારી.
હમ એકદમ સાચી ગબાઈ. સા સામે -સામે મળી ની વાત કરવી અને સમય પસાર કરનો વધારે આનંદ. છે મોબાઈલમાં તોટલો આનંદ પણ નહી આવે છે. બસ લોકો હાય મોકલી દે છે મેસેજ મોકલી દે છે અને લોકો જોઈને ય કરીે પણ જે મા સામે પસાર કરવાનું આવે છે તે મજા મોબાઈલ પર ન આવે છે. હ
હમ એટલે જ તો ભાઈ તહેવારોમાં બાળકોને પણ આપડા સ સંસ્કાર અને પરંપરાઓ વિશે શીખવાનું જોઈએ. બાળકોને બાકી કેવી રીતે ફેિવલ આ ફેસ્ટિવલ ન શું મહત્વ છે આ માટે આ ફ માને છે આ લોકોને પણ એનો સંસ્કાર અને પરંપરા એ જાણવા મળે છે એને શીખવું જોઈએ બાળકો લોકોને પણ કે ભાઈ આપડો સંસ્કાર છે ને આપડો રીતિ છે.
સાચું- સાચું ભાઈ હા નહી તો નવી પેઢીને આપણા તહેવાર ન મહત્વ સમજાશે નહી તે લોકો કે કેવા રીતે ઉજવાનું છે તહેવારો આ બધુંળ સમજાશે લોકોને તો આજના પેઢીને તો.
હા ક્યારે મિત્રો સાથે તહેવારો ઉજ્યો છે?
હા ભાઈ ઘણી વખતે ઉજ્યો છું બધા સાથે ફોટો પાડવા રમતો રમવી અને. ભોજન કરવું બહુ મજા આવે છે ભાઈ.
હમ હા ભાઈ. અમારી કોલેજમાં પણ તહેવારો વખતે નાના કાર્યક્રમો થાય છે ભાઈ. હમ. તો ભાગ લેઉ છું ભાઈ કેમ કે મને તો આનંદ આવે છે ભાઈ.
હ આવા કાર્યક્રમોથી તો બધા વ્યક્તિએ વિદ્યાર્થીઓ એકબીજાની સંસ્કૃતિ. વિશે જાણીએ છીએ આ લોકોને આમાં ઇન્ટરેસ્ટે આવે ત્યારથી ના એ એમાં ઇન્ટરેસ્ટે લોકો અલગ અલગ ડાન્સ કરે છે. પોતા પોતાનો ટેલેન્ટ જોવાય છે તહેવારોમાં સરસ સરસ કપડા પહેરે છે. મીઠાઈ ખાય છે, ‌ બધા લોકો.
હમ હા અને બધા હમ. અને બધા મિત્રતા પણ વધે છે, ને તમા આપણા વિદ્યાદા આપડે લોકોને જાણવા મળીએ છે ભાઈ નયા નયા લોકો થી જાણવા મળી તેમના તેમને. તેમનો વિચાર જાણવા મળી આપડે શીખવા મળીએ કે ભાઈ કેવી રીતે અને શું એના આનામાં શું ટેલેન્ટ છે. શું આવે છે, બધું જાણવા મળીએ આપણે અને તમારા મિત્રતા પણ ભણીએ.
મને લાગે છે કે દરેક તહેવાર આપણાને કઈ. કઈક સારો સંદેશ આપે છે તને શું લાગતે છે.
હા ભાઈ એ તો સાચી વાત છે આપતો છે. કોઈ તહેવારો પ્રેમ શીખાવે છે કોઈ દયાને કોઇ એકતા. બધુ તહેવાર ઓએ આપણને કઈક ના કઈક શીખાવે છે.
આપણેે એ તહેવારોથી જ શીખવું જોઈએ.
હમ અને કેટલા તહેવારો પણ લોકો. જરૂરતમંદ ને લોકોને મદદ પણ કરે છે ભાઈ. કે એની પાસે થોડું ઓછું પેસા છે. તો એને દાન કરી દે છે, થોડું અનાજ આપી દે છે,
હા કેમ અરે ભાઈ તમારા પાસે જાદો તમારા પાસે ઘણો પૈસા છે, તો ભાઈ તમને આપો તમને ફાયદો મળશે ભાઈ આઈના તમારા અ આ સંસ્કાર બધા લોકોને જાણવા મળશે કે ભાઈ આ સારું સારું. છે ભાઈ સારું છે, કેમ કે તમારો જ્યાદા પૈસા કપડા ખાવાનું ધ્યાનને વસ્ દાન કરવું ખુબ સારી બાબત છે, ભાઈ એ.
સાચું સાચું તહેવાર ની તો ખુશી બધાની સાથે વેચવી જોઈએ.
હમ. કે આજકાલ લોકો ક્યાં પર્યાવરણને ધ્યાનમાં રાખી પણ ઉજવણી કરીએ છે.
હા. ઓછો કચરો કરવો અવાજ નું પ્રદુષણ ટાળવાનું અને સ્વચ્છતા રાખવ ખુબ જરૂરી છે. એ તહેવાર તો લોકો ઉજવે ઉજવી દે છે પણ એના પછી સાફ કેટલાક લોકો સડક પર ફેંકી દે છે આ કેટલુ અનહાઈજીન લાગે છે. એન થી બીમારીઓ ફેલે છે.
હા એટલે મને લાગે છે ને ભાઈ આનંદ કરવો જોઈએ પણ જવાબદારી પણ આપ સાથે જોઈએ એવી નહી કે ભાઈ તમે બનાવો. ફેસ્ટિવલ મનાવો છો તમે. પણ એના કરતા તમને કઈ પણ કચરો ફેંકી દેવ કઈ. પોલ્યુશન કરી દેવું, પર્યાવરણ ને ધ્યાન નઈ રાખો એ એ સારી તમે એન્જોય કરો જેને કરતા કરતા તમને જવાબદારી પણ રાખો કે ભાઈ આપડા દેશ કેવી રીતે રાખવો જોઈએ ક્યાંક કઈ પણ કશુંક બી જોઈએ નઇ, પર્યાવરણ ને સારું રાખવું જોઈએ, પર્યાવરણ ને પોલ્યુશન કઈ લાગુ જોઈએ એ તમને જવાબદારી રીતે કરશો તો એ ઓર સારી વાત છે ભઈ
એકદમ બીજાને તકલીફ ના પડે એ પણ તહેવાર ઉજવુ લેકિન બીજાને કોઈ તકલીફ નહી પડે.
હા, એકદમ એકદમ ભાઈ હા પણ ભીડ વધારે હોય, એટલે પહેલાથી જ તૈયારી, કરવી પડે ભાઈ
સાચું હોય, અને સુરક્ષાનુ પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ, ભાઈ તહેવારોમા કે બહુ ચોરી ચમારી થાય છે, ભીડના બધા લોકો ફાયદા ઉઠાવી લોકો ના પૈસા ચોરાય લે છે.
હા, એ તો ખાસ ભાઈ એ ખાસ કરીને નાના બાળકો ખાસ કરીને આપણે ધ્યાન રાખવુ જોઈએ, કે ભીડમાં નાના બાળકો ક્યારે આપડા હાથ છોડીને એમ તેમ થઈ, જાય. તો એ વાર બ ખરાબ વાત છે, એટલે એમનું સારુ રીતે ધ્યાન રાખવાનું ને મળી બ ધ્યાન રાખવાનું
તહેવારો તો આપણને હસવાનું, મળવાનું અને સાથે રેવાનું શીખાવે છે, તને લાગે છે કઈ
હમ્મ વાત તો તેમ લાગે છે ભાઈ એથી લોકોની પ્રતિભા અને પણ બહાર આવે છે ભાઈ તહેવારથી તો ભાઈ
હમ્મ તહેવારોમાં સંગીત, નૃત્ય અને સંસ્કૃત કાર્યક્રમ પણ વાતાવરણને આનંદમય બનાવે છે, કેટલા લોકો નૃત્ય કરે છે, કેટલા લોકો મંદિર ગાય છે, મને લાગે કે આ તહેવાર માત્ર એક દિવસનો નથી, પરંતુ ખુશી વેચવાનું અવસર છે.
હા, ભાઈ બિલકુલ સારી વાત છે. આ તો લોકો વચ્ચેના સંબંધો પણ મજબૂત બને છે, આ સમય પર
હુ, અને જીવનમા કામની સાથે આનંદ પણ મહત્વ છે. એ યાદ આપ આપ્યો છે, તેવાર
એ તો ભાઈ સારી વાત છેને, તહેવારો આપણને હસાવાનુ અને સાથે રહેવાનું શીખાવે છે, અને આ રીતે આપણે તહેવારો, સારી રીતે મનાવીએ આપણે આપણો આપડે ખુશીઓ એકબીજા સાથે શેર કરવી જોઈએ, કે ભાઈ આપડે આ એમાજે, પોતાના પોતા તહેવારો જ આવે સાથે મળીને પુરા ફેમિલી, સાથે મળીને આપણે એન્જોય કરવો જોઈએ એનાથી આપણો, પણ મન શાંત રહીએ અને બધા લોકોને પણ ખુશિયા મળીએ વિષયબ એટલું જ
સાચી વાત છે, ભાઈ આજે તહેવારો વિશે વાત કરીને ઘણું સારું લાગ્યું ને ભાઈ
હમ્મ, હા મને પણ ખુબજ સારી ચર્ચા થઈ ભાઈ
ચાલ હ પછી, બીજા કઈ વિષય પર વાત કરશુ
હા જરૂર ભાઈ ધ્યાન રાખજો, ચલ જય શ્રી કૃષ્ણ
તુ પણ તુ પણ આવજે, જય શ્રી કૃષ્ણ